હાલો.
અવાજ આવે છે?
હા, હા, આવે છે, આવે છે. બહું ધીરો આવે છે.
હા, જય શ્રી કૃષ્ણ.
હા, જય શ્રી કૃષ્ણ. કેમ છો મજામાં?
જામાં હો. હા. આજનો આજે છે ને આપણે સોશિયલ મીડિયા વિશે વાત કરીએ. સોશિયલ મીડિયા મોબાઈલ અને અહ અહ મોબાઈલ વિશે વાત કરી. સોશિયલ મીડિયા અને મો બાઈલ વિશે વાત કરીએ છીએ. તો આજકાલ હું છે બધું મોબાઈલ નું બધું બહુ વધી ગયું છે. જ્યાં તમે જાઓ ત્યાં બધી જગ ગ્યાએ મ સો અહ મોબાઈલ તો બધાની પાસે હોય જ તે, અને એના હિસાબે શું છે દુનિયા સમાજ એકદમ નજીક આવી ગયો છે એમ. કોઈ વસ્તુ આપણે ગો તવી નથી પડતી એમ, બધું આપણને તરત મળી જ જાય છે. અને એનાથી હું છે લોકોને આમ અહ પોતાનું કાઈ પણ રેસીપી કે જે કાઈ હોય ને એ બધું એ લોકો ફોનમાં શેર કર દે છે, એટલે એનાથી હું છે ઈ લોકો અહ આઘા હોય તો એ તે શું છે દુનિયામાં નજીક હોય ને એવું એ લોકોને ખ્યાલ આવી જાય એમ, અત્યારે કંઈ અઘરું નથી બધું ઈઝી બની ગયું છે.
બરેબર છે. તમારી વાત સાચી છે, અને પેલા આપણા જમાનામાં પેલા જુના જમાનામાં તો બધા ટેલિફોનથી જ વાતો કરતા, આ સાદા ટેલિફોન જે હોય લેન્ડલાઈનવાળા અને અમારા દાદાને એના જમાનામાં તો અમે પેલાં ટ્રંક કોલ બુક કરતા પછી ઈ ટ્રંક કોલ જે છે એમાં જ્યારે આપણો વારો આવે ત્યારે એક્સચેન્જવાળા આપણે જે જગ્યાએ ફોન નંબર કીધો હોય બાર ગામનો ઈ ફોન નંબર આપણને લગાડીને દે, પછી આપણે એની સાથે વાત કરવાનું એવું હતું એમાં ઘણી વાર એક કલાક અડધી કલાકનો સમય જતો રહેતો. પછી એક્સચેન્જ આવી ગયા એટલે હવે. લેન્ડલાઈન ફોન બધે ઘરે-ઘરે પહોંચી ગયા. પછી બધા લો લોકો ઘરે-ઘરે લેન્ડલાઈન ફોનના હિસાબે બિઝનેસ એક્ટિવિટી વધી ગઈ, એકબીજાની સાથે વાતચીત કરવાનું વધી ગયું અને લોકો. લોકો શહેરમાં ને શહેરમાં એકબીજાની સાથે કનેક્ટ થવા લાગ્યા અને એ જમાનામાં ટેલિફોનનું બિલે ઓછું આવ મીડિયમ આવતું અને. એના કારણે લોકો ધીરે-ધીરે દરેક ઘરમાં ફોન વધતા ગયા. પછી. જેમ-જેમ. ફોન પછી પેજર આવ્યા અને પેજર પછી મોબાઈલ આવ્યા એટલે હવે. મોબાઈલ આવ્યા એટલે શરૂઆતમાં. શરૂઆતમાં તો ખાલી. તમારે તે શરૂઆતમાં તો ખાલી. મોબાઈલ માં વાતચીત જ થતી. તો વાતચીતમાં મોબાઈલની કિંમતે એ જમાનામાં વધારે હતી શરૂઆતમાં લોકોને વધારે લાગતી. પછી જેમ-જેમ મોબાઈલની કિંમત ઓછી થતી ગઈ અને મોબાઈલ. ની સર્વિસ પ્રોવાઈડરની કિંમત પણ ઓછી થતી ગઈ એમ-એમ લોકો મોબાઈલ વધારેને વધારે વસાવતા ગયા. પછી જેમ-જેમ મોબાઈલ વધ્યા એમ એ મોબાઈલની ઉપયોગીતા વધતી ગઈ. અને.
હા ના ના સાચી વાત છે તમારી, અત્યારે તો મોબાઈલ તો એકદમ બધા દરેક માણસ. પાસે હોય છે. પહેલાના જમાનામાં તો શું હતું કે બહુ ઓછા લોકો પાસે ફોન હોય, લેન્ડલાઈન ફોન તે બહુ ઓછા પાસે હતો, અત્યારે તો હું છે ઘરે-ઘરે એક ઘરમાં જેટલા વ્યક્તિ હોયને બધા પાસે ફોન હોય છે, એટલે એનો આમ અહ ઉપયોગ બહુ વધી ગયો છે ફોનનો.
હા, બરાબર છે, પછી અમારા ટાઈમમાં જેમ-જેમ મોબાઈલ લોકો વસ વસાવતા ગયા તેમ-તેમ મોબાઈલ બહારથી ઇમ્પોર્ટ થવાના વધા વધારેને વધારે ઈમ્પોર્ટ થવા લાયગા, એ તેમ તેમ મોબાઈલની કિંમત પણ ઓછી થવા ગઈ. થતી ગઈ, પછી જ્યારે સ્માર્ટ ફોન આવવા લાયગા, પહેલા તો ખાલી કી પેડ વાળા ફોન જ આવતા, જેમાંથી ખાલી આપણે વાતો જ કરી શકતા પછી જેમ-જેમ સ્માર્ટફોન આવતા ગયા, પછી એમાં ટચ પેડ આવતા ગયા, અલગ-અલગ ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ્રોઈડને, વિન્ડોઝને એવી મોબાાઈલમાં એડ થતી ગઈ તેમ-તેમ એના અલગ અલગ કાર્યો, ઉપયોગ, એપ્લિકેશન વધતા ગયા. અને ઈ મુજબ જેમ-જેમ એના એપ્લિકેશન વધતા ગયા તેમ-તેમ મોબાઈલ વધારે અને વધારે ઉપયોગી થતા ગયા, અને લોકો વધારે ને વધારે મોબાઈલ વસાવતા ગયા, તો સામે છેડે જ્યારે ઇન્ટરનેટની પહેલાં ઇન્ટરનેટ જે હતું એની મર્યાદા હતી ઇન્ટરનેટની સ્પીડની, પછી જેમ જેમ ઇન્ટરનેટ ની સ્પીડ, સર્વિસ પ્રોવાઈડર વધારતા ગયા, તેમ-તેમ મોબાઈલનો, ઇન્ટરનેટનો યુઝ વધતો ગયો.
હા ના-ના બરાબર છે. ઈન્ટરનેટ ના હિસાબે તે છે ને વધારે મોબાઈલ ડેવલપ થય ગયા એના લીધે શું છે સોશિયલ મીડિયા થી લોકો નજીક આવી ગયા, પેલા તો ઈન્ટરનેટ ને એવું કાઈ હતું નહી. તો હવે ઈન્ટરનેટ ના હિસાબે જ તે હું છે લોકો સુધી પહોંચવાનું અથવા તો લોકો સુધી આપણી વાત પહોંચાડે બધું બહુ ઈઝી થઈ ગયું છે એમ, એટલે સોશિયલ મીડિયા છે ને એ મોબાઈલ માટે બહુ સારું કામ કરે છે એમ. પેલા તો આ પેનલ જમાનામાં તો આપણે છાપામાં બધી એડવર્ટાઈઝને એવું દેવું પડતું, અથવા તો આપડે કોઈના ઘરે જઈને વાત કરવી પડતી તો હવે એવી કાઈ જરૂર નથી પડતી હવે તો શું છે ડાયરેક્ટ આપણે ફોનમાં મેસેજ કરી દ્યો એટલે ઈ મેસેજ બધી જગ્યાએ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ જાય છે. એટલે સોશિયલ મીડિયા થી ફોન નજીક આવી ગયો છે.
હા સોશિયલ મીડિયા એનો જેમ ફાયદો છે તેમ એના અમુક દૂરઉપ ગેરફાયદા પણ છે, જેમ કે સોશિયલ મીડિયાથી તમે એકબીજાની સાથે ચેટ ટિંગ કરી શકો, એકબીજાને મેસેજ આપી શકો, અને પોતાના સમયે તમે એ મેસેજનો રિસ્પોન્સ આપી શકો, જવાબ આપી શકો, કોઈ માણસ કોઈ સમયે કાર્યરત હોય કામમાં બિઝી હોય તો આપણે એને ડિસ્ટર્બ કર્યા વગર મેસેજ કરી શકીએ. તો એનો સામે પછી જ્યાં સુધી વાતચીત પૂરતું ચી ચેટિંગ પૂરતો જ્યાં સુધી ઉપયોગ હતો ત્યાં સુધી તો બધું બરાબર હતું, પણ પછી જેમ જેમ એનો ઓડિયો, વિડિયો, મુ ટ્રાન્સમિશન પણ સોશિયલ મીડિયાથી થાવા માંડ્યું, અને એના વિડિયો, મેસેજિંગ અને ઓડિયો મેસેજિંગ પણ વધી ગયું, એનાથી પછી ધીરે ધીરે એનો ઉપયોગ બહુ વાઈટ થતો ગયો, અને એના કારણે પછી લોકો સમય પોતાનું જે સ્પેર હોય એક્સ્ટ્રા સમય હોય, એમાં પણ એ બધું વિડીયો અને ઓડિયો અને એવું બધું મેસેજ મોકલી મોકલી અને ફોરવર્ડ કરી, અને એમાં થી આનંદ મેળવાનુ.
હા બરાબર છે. સાચી વાત છે, એટલે હવે બધું શું છે ઈઝી બની ગયું છે પહેલા તો હું છે આપણે કોઈ પણ ગીતને એવું બધું જોવું હોય, તો આપણે આવું છે ટીવી નું માધ્યમ થોડુંક થોડુંક ઓછું હોય છે, તો આપણેને સુધી એવું જૂની વસ્તુ આપણે બહુ જોઈ ન હકે એમ, અત્યારે હું છે સોશિયલ મીડિયા આવી ગયું હોય ત એની અંદરથી આપણે જે કઈ વસ્તુ જ્યારે પણ જોવી હોય આપણા ટાઈમે આપણે વસ્તુ જોઈ શકીએ છીએ, જેમ કે આપણે કઈ કોઈ અ કોમેડિયનના જોક સાંભળવા હોય કે કાંઈ જૂના પિક્ચરનાં ગીત સાંભળવા હોય, કે નવું કાંઈ ટ્રેલર જોવું હોય કે જે કઈ પણ આપણે કરવું હોય ને, તે આપણે કરી શકીએ છે કીસ મેં કાંઈ નવું બનાવવું હોય તો મારે આગળ સુધી પહોંચાડવું હોય તો એનું એક નાનકડો વિડીયો બનાવી અને અને હું એને સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરી દઉં, તો એ ઝડપથી માણસો સુધી પહોંચી જાય છે એમ બહુ વાર નથી લાગતી એમ, અને જો સારું હોય તો આપણ એનો રિસ્પોન્સ એ સારો મળે છે, અત્યારે તો સોશિયલ મીડિયા છે ને એક ઇન્કમ જેવું થઈ ગયું છે. એમાં અમુક તમારા કઈક બધા ફોલોઅર્સને હોય છે તો તમને શું છે, એનાથી કમાણી થવા માંડે છે. પહેલા આવું ન હોતું પહેલા આપણે પૈસા દઈને આપણે સોશિયલ મીડિયાને આપણે જાહેર કરવું પડતું હતું, કે અમારી પાસે આ વસ્તુ છે આમ છે એવી રીતે બધું, અત્યારે તો તમે વાયરલ કરવું એટલે તમને ફટાફટ એનો રિસ્પોન્સ આવે અને સોશિયલ મીડિયા વાળા, તે આપને સપોર્ટ કરે છે આપડી બધી વાતને
બરાબર છે હા. હવે સોશિયલ મીડિયાના કારણે લોકોને આટલૂ બધુ વધારે પડતો ઉપયોગ કરવાના કારણે, લોકોને એની એક આદત પડી ગઈ છે, અને થોડા થોડા સમયે, મોબાઈલને જોવો અને મોબાઈલ ચેક કરવો કોણે શું મેસેજ કર્યો એનો રિસ્પોન્સ કરવો, અલગ અલગ જેમ જેમ સોશિયલ મીડિયાની એપ્લિકેશન આવી ગઈ જેમ કે વોટ્સઅપ છે ફેસબુક છે સ્નેપચેટ છે, તો એના કારણે પછી શું થયું છે કે લોકોને ઘડીએ ઘડીએ બધા મેસેજ જોઈ, અને સામે પાછો રિસ્પોન્સ કરવાનો લાઈક દેવાની, એ બધું એટલું બધું વધી ગયું એના કારણે લોકોને હવે એની આદત પડી ગઈ. તો આ એક જાતનો, ધીરે ધીરે હવે એક સ્ટ્રેસ વાળો માનસિક તકલીફ થવા માંડી.
હા સાચી વાત છે તમારી વાત સાચી છે, આ હવે થોડુંક એવું ખ્યાલ આવે છે, કે સોશિયલ મીડિયાથી આપણે નજીક તો આવી ગયા છેએ પણ તમારી સાથે વાત કરી મને ઘણી સરસ જાણ કરી મળી, અને ઠીક છે ચાલો જય શ્રી કૃષ્ણ આવજો.
જય શ્રી કૃષ્ણ આવજો.
પોણા અગિયાર